હલો.
અવાજ આવે છે, મારી.
હા હા સાંભળી હું તમને ફોન અમારી ફોન કટ થઈ ગઈ. અને હું વાતો કર ચાલુ જ છે, મારી વાતો.
પણ લાગ્યું કે કેમ પણ પછી મેં સમજ ગઈ કે હા હું સમજી ગઈ.
કાપી ગયું હ કાપી ગયું હું વાત મારી વાતો ચાલુ છે. ત્યારબાદ હું એવું ક કે મને કોઈ સાંભળતું નથી કેમ. ત્યારે ખબર પડી કે ફોન પણ કાપી
હા હવે ખબર નહી પડતી આમ મતલબ કોઈ સામે વાળો સારું હો છે, ને. બધી વાતો કરે છે, એમ બાર બાર બોર ના કરે છે, પછી એમ લાગે છે, વાતો કરે જઈએ કરે જઈએ. હ આને લાગતું પછી એક જોરતી આટી છે, ને તમારા કોઈ. તમને છે, એ પણ બહુ સારી વાતો કરે છે, મતલબ તમારી મતલબ મેં પણ કાલે વાત કરી તો મને હું બોલતી જાઉં બોલતી જાઉં પછી બોલું હેલો મારી આવાજ આવે છે.
હા તે પણ તે તે પોતાના દેશ પણ.
આ હા આવીઈ ગયા ને એ પણ બોલતા હતા. કે હવે હું બસ અનપેકિંગ કરું છું.
હા હ આવું આવું જ બધું મને પણ બતાવ્યું. તે મારા પેલા કોલ આની જોડે અને એક બેન પણ બીજી હતી જે. તમને બતાવ્યું મારું નંબર આમને જોડે જ થઈ હતી.
અચ્છા અચ્છા.
તમને હું કીધું નથી કે સોળ મારી વાતોમાં ગુજરાતીમાં હું જ મતલબ. છૂટી ગઈ હતી કે તે પેલા કોલેજમાં હું ભણતી હતી ત્યારે જ બોલવાનું થતું. પછી અહિયાં એમપી માં જ હિન્દી માં બોલવાનું પડતું હતું. તો પછી મારું. રહી ગયું છે, તે એના જોડે હું વાત કરી મને પણ બીક લાગતી. કેવું કેવી રીધે પણ તે સારો. મને સપોર્ટ કર્યું અને બધા સારી રીતે વાત કર્યા.
અચ્છા હા એજ છે, હા પછી એ જો. તે આંટી કહેતા હતા. કે તમારી જેમ જ વાત કરતા હતા કે તું મતલબ તારી એવી સોચ છે, ને. કે હાલના જમાનામાં આવી સોચ કોઈની નથી. કેમ કે મતલબ હાલની જમાનામાં આ મતલબ છોકરીઓની સોચ આવે એટલી સં આટલી તો જ કોઈ નથી એમકી હવે હાલ છોકરીઓ અને છોકરા.
છે, ને તે બધાજ ને જ ખબર પડે છે.
હા મે કેહેતા હતા કે તમારી જેમ જ મેં કીધું. તમા તમે મતલબ એમને કીધું કે મનીષા છે ને- તો એના એ મારી ફ્રેન્ડ સાથે હું વાત પણ કરતી હતી- પછી મેં વિચાર્યું હા એ મનીષા આંટી છે એ ને સિંધી છે. એમને- કીધું હા હા એજ એ પણ એમને- તો બહુ સારી તો મેં કીધું કે ના એમના સાથે તો હું એટલી વાર વાત કરી ચૂકી છું ને- એ પણ કે છે કે ભાઈ- મતલબ મારા માટે મત એટલું કેહે છે કે એ આંટી ના ના બકત મલબ આ- ગતા ના બેટા તું જે વાત કરે છે ને બઉ જ સારી ક- કેમ કે હાલના જમાનામાં છોકરા અને છોકરીઓની સ આવી છે જ નહીં-
છેજ નથી ને- બધા હું જોઉં છું કે આ આળસપડોશ માં બધા લોકો જોયું છું. આટલા બધા સંસ્કાર નથી છે જ- પણ આટલા બધા વિચારતા નથી- તે સારા છે બટ વિચાર- મલબ થિંકિંગ અલગ છે બધાની- હમ અત્યારે અમારા- કોલેજમાં રિયુનિયન સ્કૂલમાં ચાલી રહ્યા છે ખબર છે આ બધા લોકો જ ત્યાં- રિયુનિયન કરે છે કેટલા મતલબ વર્ષ પછી- બધા- મળે છે પણ મારા તો મારું તો થવાનું જ નહી- એમના જોડે મળવાનું- ના તે બહ દૂર પડી જાય- પછી એક જ દિવસ માટે ક્યારે થાય અને મારા- છોકરાનો સ્કૂલ પણ્યાથી- તે મતલબ રિયુનિયન એવી રીતે કર્યું છે કે પેલા એક વર્ષ- શું બધા લોકો કરે છે ને- કે બે હજાર પાંચ ના છે કે બે હજાર ચાર ના છે. કે એક જ એક જ વર્ષનુંું હોય તે મતલબ ગ્રેન્ડ રિયુનિયન- કરે છે તે પહેલા ઉનીસસો- કેટલા ઓનીસસો પચાસી સુધી- બે હજાર દસ સુધી જેટલા બાળકો ભણ્યા છે સ્કૂલમાં- આ બધા જ ત્યાં આવવાના હ છે. તે પેલા તો બધા દાદા લો પણ થઈ ગયા હો દાદા દાદી- હ
એક-
આટલા બધા લોકો આવવાના છે અને પેલા ટીચરોને- સર બધા જ શિક્ષકો આવવાના છે. અને પછી જે અત્યાર સુધી અમારા પહેલા ના લો હું- સ્ટુડન્ટ પછી અમારા બા પાછળના પણ સ્ટુડન્ટ- ત્યાં આવવાના છે બધા એકઠા જ મતલબ ગ્રેન્ડ- રિયુનિયન કરના તે પેલા દસ વાગેથી- સાંજે પાંચ સુધી ત્યાં બપોરનું ખાવાનું- અને બધું જ માં કર્યું છે. તે ડાન્સ ના ના- પ્રોગ્રામ મેમિકરી બધું જ પ્રોગ્રામમાં કર્યું-
ના સારું કહેવાય ને કે આમ મતલબ આમ સ્કૂલ વાળો પણ કરે છે. મલબ આ યાદગીરી રાખવા માટે કેવું કેવું ભાઈ હાલનો ટાઈમ-
આટલું બધલું મતલબ મને એટલું બધું- ખુશી થાય એટલું બધું પ્રસન્નતા હોય કે આવી રીતે થાય મને- તમને આવું લાગે છે કે હું ક્યારે જવાનું મારું થાય જ નહી-
અ તમે વિચારો તો હાલ તમે અગર બસ એમ જ વાઈ ભાઈને વિચારો કે અ એનો આ મારા ક્લાસ માં ભણતો હતો આ મારી ક્લાસ માં ભણ આ મારો ડબ્બો ખાતી હતી એમનો હું એમનો હું વર્ક કરીને આપતી હતી એ મારો વર્ક કરતી પછી
ના આવું જ હતું ને કે મારા ભાઈ બેહેન પણ ત્યાં છે જો મારા નાના થી તે બીજા વર્ષના હશે તે પણ બધા જવાનું છે તે તે પણ મને ચ મને મતલબ
બોલે છે.
હા કેતા હતા કે હાસ્ય પાડે. કે તું નાવાની તું તમે નાવાનું. આપણે તો જવાનું છે ત્યાં બધું મજા કરવાનું છે.
અરે મબ પ એક યાદગીરી આ મોટી તો તમે મતલબ હાલની તમારી એજમાં મલ તમે વિચારો કેટ કેટલા મોટા મોટા તમારા ફ્રેન્ડ્સ
ને બે બધા ભણતા તે બે હજાર પાંચ માં તે બ બારમી ધોરણ હું પતાવ્યું છે તે આપ આપણા બે હજાર પાંચ ના વર્ષના છે બાળકો. અને એના પેલા થી એના બાદ થી બધા કેવી રીતે લાગે બધાને કેટલા ના તો વાળ પણ પાઈ ગયા.
કોઈ મોટ
કે મોટા કે બધા અ તો આવું છું મારા બાળકો ને બતાવું મારા બાળક ને બતા તો હું શું કે દે જો કે મને પણ ના ખબર હતી કે આવું થ બધા થવાનું છે તે ઇન્સ્ટાગ્રામમાં હું એક રીલ જોઈ તો હું કતી કે આ શું છે જયારે હું જોયું કે તે સોશિયલ મીડિયામાં કે જાહેરાત આપી છે કે બધાને જ આમને ખબર પડી જાય. કે જો ના જોડાયેલો હોય તે ટાઈમનો તો બધાને એ જ મને ઇન્સ્ટાગ્રામમાં પેલા જોયું પછી હું મારી ફ્રેન્ડને ફોન કરી, કે આવશે તો હા તે પણ કઈ મને પણ કાલે ખબર પડી હું તમને કેવા કેવાના હતા. તો તેમ પણ કહી આ ન યાર મને પણ ચાલવાનું છે બધાને. તમે જાઓ યાર તમે જોવા ની હું મને વિડીયો કોલ કરો તમે ત્યાંથી. તે પેહેલા ફ્રેન્ડશિપ ડે છે ને. રવિવારે તે દ તે દિવસે રાખ્યું છે.
અચ્છા તો તો સારું કેવા હે પછી તો.
બહું સારું કેહેવાય.
રાખતા તો પછી નકર તો આમ છુટ્ટીઓ ચાલતી હતી ત્યારે રાખતા.
હા ત્યારે ના હોય ને કે ત્યારે પહેલા એક પહેલા પણ તે રાખ્યા હતા. કે એક એક વર્ષના બાળકો એકબીજાના સાથે મળે મળતા. ત્યાર સુધી તે પેલા અમારા પહેલાથી બે હજાર ચાર ના લોક સ્ટુડન્ટ તે બે હજાર પાંચ ના બે હજાર છે ના. ત્યાાર સુધી પણ હું ને મારું નહી થયું. હું ત્યારે તે અપ્રેલ માં રાખ્યું હતું ત ત્યાર સુધી પણ નહી થયું. અ અત્યારે હું મને આટલું બધું લાગે છે. કે મને પણ મોકો મળી જાય જવાનું.
હા તો મતલબ રાખ રાખો ભગવાન પર રાખો રાદા મૈયા રાો થઈ જશે તો થઈ જશે બસ એમને બસ કબૂલ આવું જોઈએ બસ થઈ જશે તમે આમ વિચારો બસ તમે બસ એક જ બોલ બોલ કરો મને જવું છે મને આમ ના વિચારો કે મારું થશે નહીં થશે હું જઈ શકું નહીં બસ આમ વિચારો કે મને જવું છે બસ
પણ ના ટાઈમ એટલું ના મને ખબર છે ને કે મારું ના થાય ક કેમ કેમ મારા બાળકોની સ્કૂલ પણ છે જ ચલો બીજા આવું બી નહી પણ મારી સાત છે ને તે પણ તેમના પિયરના ઘરે જવાની છે આ પેલા ઉતીસ તારીખે
અચ્છા અ
હમ્મ તે ત્યાં પંદર દિવસ રૂકીયએ તો મને ખબર છે કે પાછળ
પાછળ તો હા હા એજ છે ને
હમ્મ તો મને મારા પતિને હું આ કીધું કે મારા સ્કૂલી એ મને યાદ કરે છે તે મને બોલાવ્યા છે તો તે કે છે કે સાર સારી વાત છે તમે જાઓ બધું ખર્ચ હું કરું એમને કહું કે તારી ટિકિટ મોકલી જ મોકલી આપે તો મનો હા તો બોલે તમારા સા ટીચર તમને યાદ કરે છે તો આઉટ તો કરવાનું પડે ને એમને
બધા માટે ટિકિટ કરાવવા જ આવે તો કે અમે તો લૂટી ગયા પછી
આવું જ
ટી ગયું બધાને બોલાવવા માટે તો
હમ્મ તે પેલા રિયુનિયન કર્યા થા ક્લાસ મતલબ પૂરા ક્લાસ હ જયારે એક વર્ષ મા લો સ્ટુડન્ટસ ત્યાં તેમને બધા જ ને કોન્ટ્રિબ્યુટ કરાતા બે હજાર અને પંદર પંદર સુધી થયો પંદ્રસો સુધી કે બે હજાર સુધી અને અત્યારે જ તે મતલબ ચાર્જ બહુ ઓછી રાખી છે તે પાંચસો કે છેસો રૂપીસ આવુંજ બસ રાખ્યું વાત કે બધાને કોઈ ઓફર પણ ના લાગે ટીચર્સ ને પણ આવું ના લાગે તે મતલબ વીઆઈપી એન્ટ્રી પણ રાખી છે
જે પેલા સ્કૂલમાં ભણીને મોટા લોકો થઈ ગયા હો કે પોસ્ટ કઈ પોસ્ટ પણ પહોચી ગયા છે એમનું પણા વીઆઈપી એન્ટ્રી પણ રાખી છે
સારું જ પણ પછી કર્યું સારું છે ને આ બધું તો એ કોઈને ખોટું ના પણ લાગે અને કોઈને આમ પણ ના લાગે
આમ પણ ના લાગે અને બધાનું વેલકમ પણ કરે જે એક પોસ્ટ હાસલ કરી લીધા છે એના લાઈફમાં
અચ્છા સ્કૂલ તો સ્કૂલ બોલે ભલ્લે જ આપને કહીએ સ્કૂલમાં આટલું આપે છે આમ કરે છે ટીચર આમ છે એ બધા લાગે છે મને પણ લાગે છે આ ટીચર આવું છે પણ જે સ્કૂલ ની યાદો છે ને અમે કહીએ ને કે આમ સ્કૂલ ન તો વર્ક કેટ
ના જ્યારે અ ત્યારે તમે સ્કૂલ ભણો છો ને તમને એટલું ના લાગે જય્યારે તમને સ્કૂલ ખતમ કરી ને બહાર જાઓના એટલી બધી ઘણી યાદે આવે અને એટલું બધું તમને લાગે કે. સ્કૂલ મતલબ બહુ સારું હતું. આ પૂરી લાઈફમાં જો ટાઈમ હતું ને તે સ્કૂલ નુજ.
એ કાઈ ટેન્શન. ને નઇ મારી મમ્મીઓ ને પ મારા પપ્પા પણ કે છે ને કઈ ટેન્શન જ નથી ના કમાવાની ટેન્શન બસ પોતે જ ત્રણ ટાઈમ નુ ખાવું મળ. તુ હતુ અમે બસ બેને ભણવાનું જ હતું કાઈ ટેન્શન નહી હ. કાઈ ટેન્શન નહીં હતું અમને તો પણ હાલ જે ટેન્શનો ચાલે છે ને દુનિયામાં એ મારા મમ્મી પપ્પા કે બઉ જ ટેન્શન તમને લાગે કે સ્કૂલ બહુ જ કંટાળુ વાળું છે પછી તમે જયારે કમાવાની તમારી ઉમર ઉમીર ઉ ઉમર આવશે ને તો પછી તમે જ કહેશો કે ભાઈ એટલો હાર્ડ કેટલી ટફ દુનિયા છે રહેેવું જ. દુનિયામાં તો આ પછી તમે કહેશો
મારા બાળકો ને કહ છું ને તમને તો કચછું નથી આપણે તો બધા જ ભણવા પડ. તું અમારા માતા પિતા આમ જોતા નથી હું તો આતે.